હલો.
હલો, બોલો? છું તું.
હા.
ઓકે, ચાલ તો. કરું, કમ કોના?
શું કરો?
કંકુ ના કરો, તારા.
અરે, બોલાવો ત્યારે આઈ જાવ, હેડો.
નહીં, અત્યારે નઈ બોલાવો, અમારે અત્યારે કાન નથી, મારે કશું, ધરે જા.
લો, આવું કરવાનું.
હા, જો ટાઈગર ગર્યો.
શું વાત કર છો?
બરાબર.
એને બી બોલાવી છે મને.
હ. હા, બોલા આવી જ છે, કઈને ભળે છે, પણ દિવાર છે, આપડે
બોલો, બીજું શું કરો છો?
બીજું શું કરે છે? એને આજ ઉપર બે દિવસ પેલા ઘઉં ભર્યા છે, એ કણ. કે થોડા જીવાત પડી છે, કંખી સાફ કરી છે. હું એ કરી કાલે એ કરી છું, હ એક વરસાદ ના ઠેકાણા નહીં ને એટલે. તણકો બોલતા મીઠું લાગે છે.
બરાબર, આજે તમે જમવામાં શું બનાવ્યું હતું?
આલુ પરોઠા.
તો આ બાજુ મોકલાયા હોય તો.
પણ ચાર-પાંચ વાગ્યા પછી માણસ ખાય ના, તો આ મોકલાય ને કરું.
એ તો છે.
તો પછી શું ચાલે? એવું ચાલ્યા ખરુ. હું આયત. આગે આજે હું સાડા છ, સાડા છ વાગે તો, આઈ સાડા ત્રણ સાડા ત્રણ, સાડા ત્રણ ગઈ.
એટલે તમે એકલા ગયા તા.
હા, તો એટલા જ જોનું અહિયાં. ઓનલાઈન કામ છે, એટલે મોટીમ તો આપડી હોય, અહીં ઓફલાઈન વર્ક. કરતી હોત, તો ટીમ મળે, આપણને પણ ઓનલાઈનમાં ટીમ ના મળે. એ તો આપડે જાતે જ મેનેજ કર જવું પડે.
હા, એ તો જાત
પણ આવતી આવી જતી, બધી જ.
બરાબર, બોલો, બીજું?
બે પીસ્ટ નો ઓર્ડર લઈને.
બરાબર, બરાબર, તમે તમે આજે, આલુ પરઠા બનાયા. ના તો મને એની રેસીપી કહો? ચલો.
ચિંતા ન ઓ તો.
મને તો જમવાનું બનાવતા જ નથી આવડતું.
શીખો ને, શીખો કોદી, ભૂખા મળી જશે.
ના, ના, એટલું આવડે છે, પોતાનું પેટ ભરી લઈશું, એટલું આવડે છે, બીજાનું ભેટની આશા ની રાખવાની.
ગળામાં ઉતરતુ નહીં, એક તો મને. એકલા, એકલા ખાવાનું ક્યાંથી ઉતરે ગળામાં.
ના, ના, પોતાને ભાવે એટલું આવડે છે, હવે મારા ટાઈપ ખાવાનું બીજાને ના ભાવતું હોય તો, હું શું કરું.
અને બિચારાને ભૂખ લાગી હોય, તો ખાય તે, જાય ક્યાં.
હે તો જાતે બનાવે, અને પોતેય ખાય, મને ખવડાવે.
એ તો હિન્દી ટ ગ ન હોય, એ દર વર્ખત એ તેના મુર્મ આવશે તો ખવડાવશે. અને ગણી ખવડાવે છે.
ના, ના, તો આપ આપણું કામ એ જ તો છે મૂળમાં લાવવાનું, આપણું કામ છે.
એ વાત સાચી, એ વાત સાચી, સો ટકાની વાત છે.
પછી જો એક વાર તમારે ખાલી આમ, તણકો જાલવાનો હોય. પછી જને બ જાતે થાય, એમ કે આજ જાતે લાગે બસ એવું જ છે.
અરે ભગવાન, આજે એને મને જવા પૂછ્યું. કે લાગે, આજે તો. તું બસ ત્રણ વાગે આવશે, તો પાંચ વાગે, તો હું આય જ. ના, હ, પાંચ વાગે, તું આવી આવી જઈશ. મને કે શિહોર મે કીધું, હા, હ આઈ જઈશ ઓ. પણ મે જો હા જો પાંચ વાગે ક છું, પણ કદાચ છ બી વાગે. ટોપિક કળા હોય, મળવાની ના.
હમ.
તો કે હારું. પાંચમાં પાંચ મિનિટ કે બેથાબી. બાકી હતા, ફોન આવ્યો, એટલે. મઈચ્છુતા એક જ બેઠ ના કરતા, મને પંદર, વીસ મનિટ તસ. હા. પછી હું તો ત્યાંથી સવા છ વાગે નીકળી ને, પછી સજ ખબર નઈ મારે તઈ. મારું કેટલુ ખુલું હતું, પણ નેટ નોતું આવતું, અને માર આપડે તોય. વાળા એટલે નેટ નું ખબર ન, હું થયું નેટ વાળું તો રિચાર્જ કરાય હતું. પણ ત્યા અમારી કે એપ જ ના ખુલી.
બરાબર
એટ પછી કે દોવે તો શું કરું? પછી ના ખુલી તમ તો તમને હું જો હશે ને બધા ના ફોન નંબર લીધા નામ લખ યા શું પ્રોબ્લેમ છે લખી તે પ્રમાણે પછીને પ્મેન્ટ કરીને હું તો વોટ્સઅપ કરી દઈશ.
હમ એક તો આ વાઈફાઈ ના લીધે હવે બઉ પ્રોબ્લેમ થાય બહાર જઈએ ત્યારે.
ના પણ આખતે ની દર વખતે રિચાર્જ કરાવો ને એ વખતે વીતે જ કરા કે બહાર ની બી થાય ને એવું ત કેતા કઈક બે જીબી નેટ રોજ નું આવે એવું કઈક બોલતો હતો એ તો હારુ તો જોઈ લે છેમ તારી રીતે હ તો બીજું કઈ છે જ હવે તો પૂરેપુ
ની વાંઘો ની વા કસું દઈ ઓછું દવે જો
બરાબર